હેલો.
હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં?
એકદમ મજામાં. તમે કેમ મજામાં?
હઉ બસ શાંતિ છે, હાલગડી તો બધા મજામાં જ. હોવ શાંતિ.
હા, હા, બરોબર. હા, અમે બી કામ પતી ગયા તડ સરસ નીકળ્યો, બધા કપડે બહાર સુકાય.
એવું છે, હા, મારે તો વરસાદ ચાલુ છે રાતથી.
એમ આગાહી આપી હતી ને, કાલ રાત્રે.
આવતીકાલથી ચાલુ જ છે. હા, કાલે ચાલુ જ હતું પ ચચી, ક્યારે ખોડીકર બંધ કરે તો વાત, તો રાત થી ચાલ ને ચાલુ હોય. એક મટે બિચારલો. હ, ના ગયા. લોકો કામે ગયા. હા. એ તમારું હ તો એમ કેતીીતે આ બ્યુટી પાર્લરનું- - કે ઢેસું શું રે એમ કે શીખીએ તો આપડે કે- - ફાયદો થાય કે એમ કે કેવું રે એમ બધું શીખવામાં કે પેલું પછી- -
ના ના એમ તો- - ફાયદો જ છે હા બ્યુટી પાર્લર માં કારણ કે પેલા ભલે પૈસા નાખવા પડે આપને- - મા છોકરી એ પણ કર્યું હતું ને તો પેલા પૈસા નાખ્યા હતા પણ હવે- - બાર મહિના અંદર એ ન કેટલા પંદર હજાર પંદર કે સોળ લગભગ એના- - નાખ્યા ત એને શીખવા માટે પ ઈ પુરા એને વાપસ કરી લીધા એ- - પ્લસ વધારે આવી ગયા એમ. હા પછી એમ થ કે પ્રોડક્ટ- - નમ લેવા પડે પણ એ તો- - પછી જે આવે ને એનામાંથી જેલ લે અમારા જોડે ના માંગે પૈસા કે મમ્મી અમારા- - જોઈએ છે મ તો એના કરે એના જે આવે ને એનામાંથી જ- - એનામાંથી જે બધી વસ્તુ લે- -
હ જે કમાણી હોય એમાંથી પછી વાપરે એમ ને એમાંથી પેલું કરે બધે.
હા બરોબર હા ફોન ને કઈ લેવુંને તો કઈ બી વસ્તુ- - તો એ નથી જ લે. તમ તો સારું હોય એમ તો હા પણ ના વગર ચાલ- -
ક્રીમો હોય ને બધી એ પછી એમ- - કે કેટલા સુધી ને પછી વપરાઈ જાય કે પછી બગડી જાય- -
ના ના વપરાય જાય ને એને વપરાય જાય ક્રીમો હો પછી પ્લસ અમે બી યુઝ- - કરીએ ને ક કે નોરતા ત્યા કઈ- - લગ્ન પ્રસંગ ટીલામાં ગયા કોઈના- - સગાઈ હોય તો સમાજમાં આવા જવા થાય થોડું થોડું અમેવી લગાવીએ.
હા ડેટ પૂરી થતી હોય એટલે પછી તો પછી આપે વાપરી નાખવી પડે. ના લોકો કોઈ પૂરી કર દવી પડે.
હ તો પાંચ છ વર્ષ સુધી ચાલે પડી ક્રીમો એટલે એવી હ સાહેબ નથી- - કંપની વાળી લઈને અમે એમ એટલે પાંચો વર્ષમાં તો બે વર્ષમાં જ આ- - હા બે વર્ષમાં જ આ તો ખતમ થઈ જાય ત કે નવેમ્બર પછી એટલા- - ફૂલ ઓર્ડર હોય ને એને અમે યુઝ થઇ જ જાય બધા.
હા નવરાત્રી દિવાળી પછી લગ્ન ચાલુ થઇ જાય ને. લગ્નગાળો બધું બરોબર તમા ના આવેે- -
ના જ એના વગર કોઈને ચાલતું નથી.
હા એ પેલું કેક બાર જવું એટલે પેલું એજ પાર્લર નું.
હા એજ હા- - પાર્લ ની તો આપડે ઘરમાં પણ એમ થાય કે ચલોો થોડુંક લગાવ દઈએ ફાઉન્ડેશન લગાવીએ કે કોમ્પેક્ટ લગાવીએ થઈ ગયુ. સરસ છે કે ખાલી પાઉન્ડર લગાવી ને તો મજા ના આવે એમ થાય કે- - એકદમ સિમ્પલ લાગે હા થોડું લિપ્સ્ટિક નમક- - સારું લ હા સારું એમ કમાણી બવ સરસ છે ત શીખવાનું છે તમારે?
એમાં પણ હા એમાં કોઈ આડઅસર ના હોય એમ થતી નથી ને આમ? લગયા પછી કોઈને ચહેરા પર કેમ- -
ના ના એ ના ના ના એ ના થતું નથી પણ હજી સુધી એવું કેસ આવ્યો નથી પછી ખબર નહી અવે.
હા એટલે આપડે પૂછી જ લઈએ ને સામે વાળી વ્યક્તિ ને એમ કે,
હા એ વાત સાચી.
આયુ હોય એમને કે તમે કઈ રીતે લગાવો હા સ્કીન ઉપર પેલું થાય ને એ લોકો કે ને હા ડ્રાય છે
હા આપકો હા ના સ્કીન ના ઓપોઝિટ બધા એના પ્રોડક્ટ આવે ને એ લોકોને ખબર પડી જાય કે આની સ્કીન ઓયલી એ કે એની રૂકી સ્કીન હે તે એ હિસાબે બધા લિક્વિડ લગાવે જે લગાવવાનું હોય ને એ અલગ અલગ બધું આવે. આપને તો ખબર ના હોય પણ એ જે કરે ને એને ખબર હોય વધારે. એ કોક એકદમ હા હોય. કોઈ ધોળા હોય કોઈ ગવરણા હોય કોઈ થોડા કાળા હોય દેખાવમા. તો એ બધા એને જેવા જ બધા જ પ્રોડક્ટ બધા આવે. શેડો બધા અલગ અલગ આવે તો એને હીસાબેજ લગાવે આપણે તો એમ થાય કે ખબર ના હોય તો બધા જેમ ફાવે એમ લગાવી દઈએ. પણ પછી હ પછી એ આપે સ્કીનને કોડી નને લગાવે સારું હોય ને તો પાર્લરમાં હોવ. કમાણી સારી એ તમારે શીખવાનું હોય શું?
હા શીખવાનું છે ને બેબી ને એટલે કીધું. એટલે પૂછી જોવું કીધું હા હા. બરોબર તો એની સાથે કોઈ એમ કે બીજું કઈ કરો એમ કે એમ પ્રયો કે સજાવાનું કેવું કઈ એમ. કે હોય ને લગ્ન માં આપડે હલ્દી રસમમા બધું હોય ને. પેલું જાન આવે ત્યારે ને હા.
હા સ્ટ્રેઓ બધી લઇ જવાની હો ને હા સારું ને તો એનામાંય કમાણી અમે કરીએ છે ને ઘરે
એવુ એમ.
અમે લોકો હા ટ્રેને બધું અમે કરીએ મારી બેબી કરે ને પછી મારા દે દે દેરાણી બધા જોઈન્ટ ફેમિલી છીએ સાથે બધા કરીએ એમ.
તો સર સમય તેની તૈયારી કરતી હતી એ.
એવું હે.
રવિ અને સગાઈ નો પ્રોગ્રામ છે ને હા તે ઓર્ડર આવ્યો તો એની તૈયારી કરતી હતી મારી બેબી હમણાં.
હા તો ફોટું બોટું પાડીને મૂકજો તો ખબર પડે ને કે કઈ રીતે સજાવો તમે અમે પણ જોઈએ ને. પછી અમે પણ ઓર્ડર આપીએ. હા એજ ને ખબર પડે ને આપડે એમ કે કઈ કઈ રીતે હોય બધું હોય. સમજ્યા હા અને બીજું શું શીખ્યું છે તમ બેબી?
એ પાર્લર શીખી ને ને આ બધું કે ટ્રે ઓને બધું એનું. બસ એટલી એનામાં જ એ અ પરવા ઊંચી નથી આવતી. હમણાં આ બે-ત્રણ દિવસ બે ત્રણ મહિના ઓફ હોય ચોમાસા વધારે ના હોય ને પણ પછી શિયાળો આ આખો ને હમણાં હમણાં જે આ ગાળો છે હવે બધા સગાઈ ને શું ગોદ ભરાય હોય કોઈની. કે કોઈના છોકરા આવ્યા તો જીયારું આપે ને ત્યારે બધા તૈયાર થાય. હા તો એના પછી ફુલ ઓર્ડર હોય તો હમણાં જે રવિવારના બી જવાનું જવાની છે રવિવાર ના બી.
બધું તો નાના પ્રસંગો પણ આવું બધું હોય થતું હોય.
હોવ ઓમ હા સ જાયા વાળું તો અમુક તો ખાસ તો ખોટા જ ખર્ચા કરેરા વધારે. હા પૈસા વાળા છે એટલે વાંધો ના આવે એ લોકો ને. પણ આપડા જેવા મિડલ ક્લાસ લોકો ખેંચાઈ જઈએ ના કરી તો
ખેંચાઈ જઈએ બર સાચું છે હો એમાં તો અમારે એવુંજ થાય છે ના કરીએ તો બધા કેસે હો તો કશું કર્યું આવું થાય ને કરિએ તો કેસે ઓ આ ક્યા ખર્ચો કરવાની જરૂર હતી આવું થાય તો બે બાજુ બોલે બધા ઘણા લોકો
અમ જરૂરી ભી હૈ.
હા જરૂર પણ છે થોડું ઘણું કરીએ હલો
હા ચાલુ છે હા ચાલુ છે હવે
હા થોડું ઘણું પણ કરવું પડે એમ દેખા દેખી થું ઘણું વધારે નહી તો થોડુંક પણ કરવું પડે હા
બાજુ ને પૈસા વાળા કરે હા એટલે વોદ ના કરાય કોઈ ના એ કે આને કર્યું એટલે અમને કરવું છે હમ આપડે હિસાબે આપને કરવાનું થોડું થોડું તો ચાલે એમ કે
જેને શીખે છે એના માટે તો સારું ને પણ એને વિચારને તો ફાયદો ને એમ કે ઓર્ડર આવે એટલે આપે પણ કમાણી થાય થોડી ઘણી
હા અમે તો વાટ જ જોતા રહી જાયે એમ થાય કે ક્યાંક થી ઓર્ડર આવે તો ચાલો આમાં તો જો બઉુ સરસ છે ભાગ્યા ખુલ્યા હતા એને ક બ્રાઇડ ના બી ઓર્ડર આવ્યો હમણાં હા દુલહન નો એટલે એ લોકો બચે બહુ ગરીબ બચારા હમ તો બીજા બધા તો એકદમ પણ બઘો વીસ આ પંચીસ હજાર રૂપિયા ક છે બધું તો પછી એ લોકો ગરીબેને પૈસા આપીએ કેવા નથી એમ ઘણા એમ તો પછી કીધું ચાલો કે આનો પ પહેલી વાર હમ આનો પહેલી વાર અનુભવ હતો કે બ્રાઈડ નો આમ કોઈ દિવસ આયો નથી હાથમાં આ પેલી વાર આયો હાથમાં તો કે કિધુ તો ચાલ તું પાંચ હજાર લે બધા ના લેજે એમ કે. તો બે માં દીકરી કરવાની છે તો સાત હજારમાં બે ને કરી આપશે
એવું હા હા
હા. કીધું કર વાંધો નહિ કીધું હા હા એને ફાયદો એને બિચારી એ કીધું કે અમાર તેમ ઘણું આપી ની શકાય હમણાં ઈ લોકો નવા નવા આયા છે અહિયાં અમારા શહેરમાં રહેવા. માટે ધંધા ને બધા બહુ અચ્છા એ લોકો ના તો પછી હવે સમૂહ લગ્ન ન પેળશે છે છોકરી તો કીધું ચલો લે કે વાંધો નહી કીધો અમે કરી એ બે મા દીકરી બેને કરવાનું છે માર બેબી કે ઠીક હે મારે કે પ્રેક્ટિસ થઈ જશે કે એના ફોટા વોટા નાખે તો બીજા જોવ એટલે પછી એમ ઓર્ડર આવે ને એના બી
હા એ પણ સાચું બરોબર
એટલા તો કીધું વાંધો નહી કીધું આપણે બધાને સમજવાનું કીધું બીજા સમજે કે ના સમજે કે પછી જા હા હા હા એના પાર્લર વાળો તો એકદમ રૂપિયા ઓછો ના કરે પાર્લર ખોલીને બેઠા હોય એટલે આપડે તો ઘરે છે એટલે વાંધો ના આવે એમ થાય ચલો લો જે જળ્યું કામનું
ઘણા લોકો તો સમજતા જ નથી ના એટલે પૂરા એટલે પૂરા લેવા એમ એ લોકો ના સમજે કે હા બિચારા છે મીડિયમ લોકો છે બિચારા તો એન ઓછા લઈએ
હા ના આને તા આનું કામ જોઈને આ ઓર્ડર આયો હે તે કેટલા હા એ એક દૂર દૂર થી એ ટીલા નો પ્રોગ્રામમાં કોઈ ગયો હશે ને આની ઈચ્છા અમારી રીત ના દિકરી. તૈયાર કરી હશે એને હામે બીજા પાર્ટી વાળાને જોઈ હશે કે છોકરાને મમ્મી ને કે તમને કેને તૈયાર કરીયુ તા આ કે કે અમારે કે આજ છે આમારા ઊમા સમાજમાં છે છોકરી એ કરી બહુ મસ્ત. શું તૈયાર કરી હોય એમ કરીને તો પછી કે અમારે ઓર્ડર આપવો હોય એમ. તો ઠીક હે કે એમ કરીને આ જોડયો એમ ઓર્ડર એને. તો માણ જોવે એટલે કેને એમ.
હા બરોબર એ એ બાને આપડે આગળ વધીયએ ને બધું. ઈટલુ થોડું વધારે સારું થઈ જાય બધું આપડું. શીખ મળ કઈક બધું આપને પણ હા બરોબર છે હમ હા સાાર
એ ના ના કરો તાર બવ સરસ કમાણી છે એમાં તો.
હા એમ નહી પછી તમે છોકરી સાસરે જશે તો પછી તમારું બધું અટકી જશે.
હમણાં એને એજ કીધું મેં મેં કીધું સાસરા ન ઘરે જઈશ તો પછી અ સામાન્ય બધું. પ્રોડક્ટ બધા મોંઘા મોંઘા લીધેલા એ બધું તું લઈ જયસ કે અહીયા રાખીશ. એ કે હા કે લઈ જઈ ને કે અહીંયા રાખીને શું કરીશ. મી્ર અમારા માટે રાખ રાખી જજે થોડાકીધમે મે કીધું સાસુ તો આપે તો ઠીક છે ના આપે તો. એ કે એજ કે આપશે તો કરશે નકર નહી કરે. જબર જસ્તી નથી એમ. એટલાા બે હા બે ત્રણ દિવસ ની જ વાતે હું મારા નાની જે છેને કેતા હતા કે આ બધું સામાન લીધેલું હોય તો પછી બધું તું લઈ જઈશ અમારા માટે ઘરે રાખીશ કે ના તો હું બધું લઈ જઈશ એકે કે આમાં ગરીબ હાટુંક થોડુંઘણું રાખજે તો મે કે લગાવીએ કે
પૂરું કરી દઈએ કહીએ તો એની સાસુને લગાવશે ને પણ
હા મેં તો એજ કીધું ને ત્યાં કરશે બીજું શું કીધું કે મેધું મોડે મોડે આવી છે એમાંરે કને તૈયારી કરવા એમને બી
હા તારે ખુશ થઈ જા કે હા
પણ અમે બી શીખી લઈશું પછી એ જશે એના ભરોસે ના રેવાય ને પોતનું કરેલું હોય એટલે પછી આપણેે એમ કરીએ
એવી રીતે
હોવ ના એમ તો થોડું ઘણું આવડે પણ એ ખબર ના પડે લગાવાનું એને પૂછી પૂછીને કરી જોડે હોય ને એટલે બધું
હા બરોબર તો શીખી જવાનું તો પછી ઘરમાં જોય આપડે તો શીખી જ જવાનું
હા જો આઈ સાઈડ ન તો હમ્મ આઈ સાઈડને તો ન લગાવ ખા લિપસ્ટિક એ કોમ્પેક ને એ લગાવું એટલે એ તો મને આવડે એટલે વાંધો ના આવે ચાલે એમ થાય હા પછી લગ્ન પછી અમે દર વર્ષે જોઈ લેેશું બોલાય લેશુ કોક દિવસ બાજુ જશે એટલે તો બોલાય લેશુ
હોવ ચાલે નજીક જ શોધવાનું ને પણ કે આય જાય આપડે સાસરો હા બરોબર છે.
ચલો શું કો છો બીજું
હા
બીજું શું કો છો હવે હા હલો
હાલો આવે ને અવાજ હા બરોબર
હા આવે છે હા
હા હા
ચલો તો હા બોલો
શું કો આ પતી ગઈ
ના ના ચાલું છે, વાત
હા હા બરોબર તો, એમ કેતી હતી, કે પછી આપડે હા
બોલો..
હા તમ બોલો
ના હું તબાર જોતીતી, કોઈ આય તું ને એટલા માટે.
હા હા બરોબર સારું કેવાય
વરસાદ પડતી તી, ને એટલે જોતી તી મે કપડાં સુકાયા છે ને બાર એટલે એ જોવું પડે, વારી ઘડી નજર બાર જ હોય.
હા, એ પણ સાચધી અમારે ચાલુ જ છે, એટલે તમે અંદર જ નાખ્યા છે, કપડા બધા.
હા.. હા.. બરોબર